અરેે હેલો
બોલો છે બોલો બોલો
શું ચાલે છે
આરામ ચાલે કેમ તમે ફોન કેમ ચક કર્યો હતો
એવ
એવું કેવું એમને રહેેવાનું છે યાર
હા નથી એક પપ્પાનો કોલ આવે હતો ને તો એના માટે કટ કરી દીધો તો
મારો ફોન આવે છે તમને મારો
મે તમે મારા છોકરા છો તમે
હાા તમારો પપ્પો છે તમારો પપ્પો કોણ મોટો લાગે ચલો બેટી લે ચાલ હવે
છું
હું તમારી વાત શું કરી રહી છે ઢોર આવે મને ઢોર લમ છે તમારી જોડે હ એટલામે
એમ કઈ ખબર હા મા જોડે ડર છે
તમે ટીરું તું નહી એક ધ. તમા આઈ. તમારા આઈડી કેડ ચેટ કર તમારા આઈડી કેડ ફોટો લખેલો હતો તમારા ડ્રાય ન. બ હા બના મે તો જી ગાય જી ગાય. લઈ લઈ આમા દોસ્ત છે લેવાનું છે.
રહેેવાની છે ગીર ગાય.
શાંતિલાલ ભાઈ નાતાન બાાઈ છેટેમાં. તેમનો પોરશે યશ પાતીલ.
એવ.
કેને લેવા કેને તેટલા લેવાને તો લાવ. ત્રીસ મિ લવાન. હા બોલો ને.
ખાસી કેમ આવે છે.
હા ખોટલો લદે શું.
રાત ભર લીધો હશે ને તમે મને કોકલા આવે. સારારું સારું બ સારું મ. બ બહુડ.
શું કરી અમે માર મા જેવું લડાઈ કરે અમે લડાઈ. છેમને આજ તમે વન બાય વન.
વંડા ગો ના વાનું છે તમને. હા લોકોાઈ વન બાય વન.
એજ કોઈ મૈદાનમાં આવો તમે દીજ જ તડા બોલ હોો. હ ક્યાં છે. કોરા નામે છે તમે. અરે જલ્દી આવું એના થઈને બટેલો છે જલ્દી આવો. તમારી વાત દેસે ને એ બઉ પોળ્યા બોલાવી લાવ ત પોળ્યા લઈ આવો બો. પ્ટલા લડાતો આપ તો.